હા હલો શું કરો છો બેન.
મજામાં બસ મજામાં તમે શું કરો છો.
કઈ ના બસ બેઠા છીએ.
બરાબર આજે આપડે જેન્ડર ઇનઇક્વલિટી વિશે વાત કરીએ.
હા કરીએ જ સારો વિષય છે એ પણ વાત કરવા માટે.
હા કારણ કે આજકાલના સમયમાં લોકો સ્માર્ટફોન યુઝ કરતા થઈ ગયા છે અપડેટેડ. પણ એમના વિચાર અપડેટ હજુ સુધી નથી. થયા હજુ એ જ જૂના વિચારો રે છે એમને અને છતાં પણ ઘણા ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે આજે પણ અસમાનતા જોવા મળે છે એમ કહી શકાય.
હા એ તો છે પણ જોવા જઈએ તો પેલા કરતા હવે પરિસ્થિતિ એમાં ઘણો સુધારો આયો છે કેમ પહેલા તો બઉ ભેદભાવ કરતા કે ભાઈ દીકરીને તો ઘરના બહાર બી ના નીકળવા દેતા પણ અત્યારે જોવા જઈએ તો મતલબ પહેલા કરતા થોડો સુધારો
હા એ તો તમારી સાચી વાત. કે પેલા કરતા જે છે એ એમનામાં સુધારો તો આવ્યો છે અન પેલા તો જો ને દીકરીને જન્મ જ નતા લેવા દેતા.
હા એ છે.
હા દૂધ પીતી કરી દેતા હતા એવા બધા જે કુરિવાજો હત હતા એ ચા ચાલુ હતા એમ પહેલા પણ હમણાં એવું નથી હમણાં તો અમુક જગ્યાએ તો. સેલિબ્રેશન કરવામાં આવે છે જયારે દીકરીનો જન્મ થાય ત્યારે.
હા એ છે મતલબ પેલું કેવું કે દીકરીને મારી નાખતા ને એ હવેના સમયમાં આપણે સાંભળીયે ને તો આપણને એવું લાગે કે ક્રૂરતા કરતા.
હા એતો સાચી જ વાત છે ને એવું તો થાય.
કેમ કે હા. કેમકે ખબર નહી પહેલાના માણસો શું વિચારીને આવુ બધું કરતા હતા.
એમને છે દીકરી એ જે છે બહુ જ લાગતું હતું કારણ કે દીકરો જે હોય ઘરની બહાર જઈને કામ કરે અને એમાં અલાઉ પણ ખાલી દીકરાને જ હતું અત્યારે પણ અમુક ઘરોમાં એવું છે બે હજાર છવ્વીસ ચાલે છે તો પણ દીકરી અને દીકરીને ઉછેરમાં જ અસમાનતા જોવા મળે છે, એમને જિંદગીની તો જવા દીકરાને પણ અલગ રીતે ઉછેરવામાં આવે છે, અને દીકરીને પણ અલગ રીતે ઉછેરવામાં આવે છે. દીકરીને કેવામાં આવે છે કે, તું સ્ત્રી છે, તો તારે ઘરના જ કામ કરવાના. અને દીકરાને કેવામાં આવે છે કે, તારે પૈસા જ કમાવાના. એમની ઈચ્છા શું છે, એ કોઈ પૂછતું જ નથી.
હા, બરાબર છે એ વાત સાચી છે, ઘણા ઘરોમાં મતલબ જોવા મળતું હોય છે, અને સિટી કરતા ગામડામાં આ વસ્તુ વધારે જોવા મલે છે.
હા, એ તો તમે સો ટકાની વાત સાચી કઈ, કારણ કે ત્યાં નિરક્ષરતા બહુ છે ને, લોકો ભણેલા ગણા લા નથી, અજુ કેટલા બધા
હા અત્યાર, હા અત્યાર તો કેવું કે બંને છોકરા હોય ને, જેને છોકરો અને છોકરી તો બંનેને એક સમાન શિક્ષણ આપતા હોય છે. એક સમાન છૂટ આપતા હોય, કે આટલી તારી લિમિટ છે, આ
તારી લિમિટ છે. અમુક છોકરીઓને ટાઇમ લિમિટ ઓછી આપે, રાતે ફરવાની પણ, પેલાની સરખામણીમાં આવે પણ સુધારો આવે છે. હા, એ તો સાચી વાત છે, પેલાની સરખામમાં સુધારો આવ્યો છે, એમ પણ જ્યાં અ લિંગ અસમાનતા છે, જેન્ડર ઇનક્વલિટી છે. ત્યાં ઘણી બધી જોવા મળે છે, જેમ મેં કહ્યું એમ કે, છોકરીઓને છે ને, બોજ ગણવામાં આવે છે, પેલા તો અને એ સાના લીધે? એક તો પેલું એ કે, બીજાના ઘરે જવાન છે, ને પેલા તો, પારકું ધન જ માની લેવામાં આવે છે, અને બીજું, દહેજ ના લીધે જે એમના સામે વાળું પક્ષ હોય છે, દહીજની માંગણી કરે તો, એના લીધે જે છે. એ દીકરી જે છે, એને બ બાપના ઉપર બોજો માનતા હોય છે. એટલે પેલાના સમયમાં દીકરીને જનમ જ નહતા લેવા દેતા પણ, અત્યારે અવે જો કે જમાનો બદલાયો છે. પણ કારણ જ અ હતું કે, દીકરીને પેલા તો જનમ નતા લેવા દેતા, એમ હા, એ વાત સાચી કે મતલબ દીકરી ને પેલા
મતલબ પારકુ ધન ગણતા.
હા, પણ અત્યારે કેવું છે, કે
ઘણા સમાજમાં મેં એવું જોયું કે, છોકરાઓને પૈસા આપવા પડે છે, લગન કરવા કેમ કે, જે તે સમાજમાં છોકરીઓની અછત હોય પેલા જે પેલું મારી નાખતા ને, એવું બધું કરતા એટલે
આ હા, એ તો સાચી વાત છે. પણ અ, કેવાય ને આના પરથી એક બીજી વસ્તુ આવે કે, છોકરો હોય કે, છોકરી પોતાના મરજીના જે જીવનસાથી છે, એ પણ કરવાનો એક સામાન્ય અધિકાર માણસ પાસે નથી એમ, એવું પણ, એને ક‌ઈ દેવામાં આવે કે તારે આટલી લિમિટ છે, આની બાર નઈ જવાનું આટલી લિમિટ છે, આની બહાર નઈ જવાનું હવે, આપણે લોકો જે માણસ છે, એની સાથે સાહીઠ વર્ષ વિતાવાના છે. એ, એ જે છે, આપણા પસંદનો માણસ હોવો જોઈએ ને
હા, એ વાત સાચી છે, કેમ કે આ તો સિટી હોય કે ગામડું હોય અત્યાર આ રિવાજ તો છે, જ કે ભઈ અરેન્જ મેરેજ જ થશે તો અને, એ વાત સાચી કે તમારે સાઈટ વર્ક કાઢવાના છે, તો તમારા મતલબ જે એ બે એના મગજ હોય. એક- એક સરખું વિચારી વિચારતા હોય તમે એક- એક સ્વભાવના હોવ તો તમને ઘણો ફરક પડે.
હા, એજ ને અને અ જે જેન્ડર એની વલટીનો શિકાર ખાલી છો છ નથી થતી અત્યારે તો છોકરાઓ પણ એનો શિકાર થતા હોય છે. કે, એમના પર પણ અમુક જે નિયમો લાદી દેવામાં આવે છે. જેમ કે કમાઈને તમારે મોટા થઈને કમાઈને ઘર ચલાવવાનું હવે મેં ત્યારે ઘણા એવા પુરુષો જોયા છે, જે હાઉસ હસબન્ડ બનવા માંગે છે. એમની મરજીથી તો એમાં પણ કઈ ખોટું નથી તો એવા પુરુષો જે છે, ઓનલાઈનને બૂલી કરવામાં આવે એમના પરિવારજનો એમનો સાથ ના આપે અને એમાં પણ જો કોઈ પુરુષ એમની એની પત્ની સાથે ઉભો ઉભો રહી જાય એની સાઈડ લે તો સમાજ એને એવું કે કે જોને પત્ની નું ગુલામ છે અને માની સાઈડ લે મમ્મી ની સાઈડ લે તો એને એવું કે કે હંમેશા મમ્મી ની બાજુમાં જ રહે છે હા એ તો છે છોકરાને તો કઈ બાજુ વિચારવું એ મુશ્કેલ બની જત પ છે કેમ કે બંને નો પક્ષ લેવા બંને મતલબ એક નો પક્ષ લે તો એમ કે કે આ બાજુતે બીજી વાત બોલે તો આ કે આ બાજુતે હા હોય છે હા એ તો સાચી વાત અને એક વખત જો દીકરીએ જન્મ લઈ પણ લીધો માની લો તો પછી એના ઉછેરમાં ભેદભાવ જોવા મળે છે એના રમકડાથી માંડીને એને કયોો કલર ગમે છે કયોું કલર ના ગમવો જોઈએ એને કેવી રીતે બેસવું જોઈએ એને કયું કરિયર ચૂઝ કરવું જોઈએ સામા જવું જોઈએ એ બધાથી માનીને બધી વસ્તુ જે છે એને સમજાવી દેવામાં આવે છે નાનપણથી જ પણ આ લિમિટ જે હોય છે એ છોકરાઓ પ્રત્યે ઘણી છી જોવા મળે છે હા એમના પર પ્રેશર હોય પૈસા કમાવાનું પણ એ જે છે છોકરીઓની સરખામણી માં છોકરાઓને ઘણી બધી છૂટ ઘણી બધી આઝાદીઓ આપવામાં આવતી હોય છે હા એ વાત સાચી છોકરીઓને આઝાદી ઓછી આપ ભાઈ અને અમુક ઘરમાં તો કેવું હોય કે છોકરા એકદમ મસ્તીખોર હોય એકદમ તમારી હોય પણ છોકરી એમની હોય ને એકદમ સંસ્કારી અને સીધી હોય અને એમને મતલબ આપડણે જોઈએને તો લાગે કે ભાઈ એકદમ સારા આપ્યા છે પણ છોકરાઓ એકલે મલતા હોય એ હા એ તો તમે સાચી વાત ક પછી આ જે શબ્દ છે ને એકદમ સાધી સીધી સંસ્કારી તમે બોલ્યા તો આપડે જે છે આપણેે યુવાનો શું સમજીયએ સાધી સીધી સં કાર મતલબ કે કોઈનું અપમાન ના કરે કોઈ અપશબ્દ ના બોલે કોઈને એની ઉતારી ના પાડે એવું સમજીએ પણ જયારે પાછલી પેઢી એ આ શબ્દ ન ઉપયોગ કરે ને કે સંસ્કારી સારા ઘરની તો એમને કેવું જોઈએ કે એમની વાત માને પછી એ ખોટી હોય કે સાચી હોય
પછી ઘણી બધી પ્રથાઓ હજુ સુધી તો ગઈ નથી જેમ કે ઘૂંઘટ પ્રથા બે હજાર છવ્વીસ માં જ્યાં દીકરીઓ જે છે ચાંદ ઉપર જઈને આવી દીકરીઓએ કેટલું બધું મુકામ હાસિલ કરી દીધું તો પણ હજુ એમને ઘૂઘટ પ્રથા કરવી પડે છે કેમ કારણ કે પહેલેથી ચાલતી છે બંધ કરવું જોઈએ કે નહીિ ક્યાં સુધી આવું ચાલશે એની ચર્ચા કોઈ કરવા જ નથી માંગતું
હા એજ એજ છે દેશમાં ઘણા એવા મુદ્દા છે જેમાં વાત કરવી જોઈએ જેમાં એક આ પણ છે પણ લોકોને કેવું કે ભાઈ
હ ખરાબ ન્યુઝ ફેલામાં વધારે મજા આવે એમાં ટાઈમ વધાડે હા એ તો તમે સાચી વાત કીધી ન્યૂઝ ચેનલ્સ ને બધાનું કેવું છે કે એ લોકોને ટીઆરપી જોઈએ તો એવા જ મુદ્દા ઉઠાવશે કે જ્યાં ભીડ વધુ જશે અને આ આવા જે મુદ્દા છે અને પ્રદૂષણ જે છે સ્વચ્છતા છે આ બધા જે મુદ્દાઓ છે ને એ એમાં જે છે એ અ ભીડ ઓછી જાય જોવા માટે તો એના કારણે જે ન્યૂઝ ચેનલો કે જે હોય છે ને કેવું કરે છે કે એવા મુદ્દાઓ દેખાડે કે જ્યાં ભીડ વધાર જાય આવા મુદ્દાઓને આવું ગણે છે હા એ એ તો છે અને અત્યારે તો કેવું કે છોકરીઓ છોકરા છોકરીને ભણવામાં બી ભેદભાવ કરતા હોય. હા એ છોકરાને તમે હાઈ ગ્રેજ્યુએટ ડિગ્રી કરાવે માસ્ટર ડિગ્રી કરાવે અને છોક રીને કે ભઈ તું સસ્તો કોર્સ કરી લે કોઈ. હા એ તો તમે સાચી વાત કીધી. કે છોકરો જે હોય એને માસ્ટર્સ ડિગ્રી કરાવે ને એ બધું કરાવે. અને છોકરીઓને અ કયા ફિલ્ડમાં મોકલે, યા તો સીવણ ક્લાસ યા તો બ્યુટ બ્યુટી પાર્લર યા તો ફેશન. અને આ વસ્તુ છે ને વાઈસ વર્ષા પણ છે કે જે છોકરો આવી કોઈ ફિલ્ડમાં જાય ને મેંદી આર્ટિસ્ટ અ ફેશન ડિઝાઇનર કે પછી ગમે તેમાં, તો એને ઓનલાઈન અને ઓફલાઈન. એના મિત્રો પણ એટલા બુલી કરે એને એટલુ અપમાન કરે અને તમે જોજો. આ આ જે બધી ફિલ્ડ છે ને એના ટોપ પર તો તમે કોઈ જોશોન, તો કોઈ પુરુષ જ છે. તો હા સ્ત્રીઓને શું કહેવામાં આવે, કે જમવાનું બનાવવાનું તમારું કામ છે પણ માસ્ તર શેફમાં જોઈશો તમે, તો જે શેફ છે એ શું હશે કોણ હસે પૂરું થશે. હા તો આજે હા તો આ જે અસમાનતા જે છે. સ્ત્રીઓના અને અ પુરુષોના ઉછેરમાં, એમની એમને કયા ક્ષેત્રમાં જવું એ માનસિકતામાં અને એમની કેવી રીતના વર્તવું, કેવી રીતના રહેવું, કેવી રીતના જીવવું એ બતાવવામાં જો ઓછી થઈ જાય, તો અ સમાજનું પણ અને યુવાનોનું પણ જીવન ખુબ સરળ થઈ જાય છે.
હા સાચી વાત છે.
હા હા આવજો.
નેહા.